હલો. બસ મજામાં. કેમ છો તમે?
હલો. અવાજ આવી રહ્યો છે મારો.
હા આવે છે. કેમ છો તમે?
હા અમે પણ મતલબમાં બધા સારા જ છે. અને તમે કેમ છો? બધા ઘરના બધા સારા તો સે ને?
હા ઘરના તો બધા સારા છે. કેમ છે? તમારા ઘરના બધા સારા છે?
હા. અમારી ઘરના પણ બધા સારા જ છે. અને હાલમાં તો શું તમને ખબર જ છે કે જે મતલબમાં આપણે બધું આ સોશિયલ મીડિયાનો ઉપયોગ બધો ઘણો વધી ગયો છે તો તે જ બાબતે થોડીક વાતચીત ચાલ્યા કરે છે. અને ઘરના લોકો શું સોશિયલ મીડિયા વધારે ઉપયોગ કરતા ન હતા, પરંતુ હાલમાં તો બધા જ ઉ પયોગ કરતા થઈ ગયા છે. અને ખુબ જ એવું બધું સારું પડી રહ્યું છે, કારણ કે તમને ખબર છે કે હાલમાં જેટલી બધી ભી માહિતી બધી ખોટી ને એવી બધી બટાવવામાં આવતી હતી. એ બધી માહિતી હવે ખૂબ બધાને સાચી ખબર પડી જતી થઈ ગઈ સે. કારણ કે સોશિયલ મીડિયાનો વધારે ઉપયોગ થવાથી શું કે આખું બધા ને મતલબમાં સચ્ચાઈ ખબર પડવા મંડી સે. અને બધા મટલબમાં સોશિયલ મીડિયાથી ખુબ વધારે બધું નવું-નવું વસ્તુ જાણી રહ્યા છે.
હાલો.
આ બાબતે તમારે સું કેવું સે?
હ. તમારી વાત તો સાચી છે. આમ આપણે જોવા જઈએ, તો આજકાલના નાના બાળકો લે થી નાના બાળકોથી લઈને મોટા લોકો બધા જ સોસલ મીડિયાનો તો ઉપયોગ કરતા જ હોય છે, ને આપ આપણે બી આજકા એમ જોઈએ, તો આપડણે કોલેજમાં જઈએ તો કોલેજમાં બી એમ વધારે આપણને એટલે. પ્રોજેક્ટ પર જ ભણાવવામાં આવે છે ને, ને આપણે કોલેજમાં એમ શિક્ષકોન બધા બધા એનાથી જોઈન્ટ જ છે ને આપડે આ ના લોકો માં જ જોઈએ, તો આ બધું ખુબ ઉપયોગી બની ગીયું છે.
હા, કારણ કે તમને ખબર છે, કે સોસયલ મીડિયા થી આજકાલ બડાનું ખુબ જ વધારે એવું કરિયર પણ બની રયું છે. હું તમને વાત કરુ, તો કેટલા બધા મટલબ યુટ્યુબ પરથી ન બધા કેટલા બધા લોકો હમણા ફેમસ તવા થવા મડ્યા સે અને યુટ્યુબ પર શું ખુબ જ વધારે એવું પઈસા ને એવું પણ મળ તુ ઓય સે, જેથી કરીને સે ને બધા યુટ્યુબ પર વિડીયો બનાવીને પણ બધા નો કરિયર બનાવી રહ્યા છે અને તેનાથી કેટલા બધાનું ઘર પણ ચાલી રહ્યું છે. તો જેઠી કરીને સોસયલ મીડિયા સે ને ખુબ જ હમણાં તો બધાના હારુ સારુ બની ગીયું સે અને સોસયલ મીડિયા થી તમને ખબર સે ને કે પેલા જે ન્યુઝ માં બધું બટાવામાં આવતુ અટુ તો બઢા એમને સું સાચું માની લેતા હતા. પરંટુ હમણાં તો બધા મટલબમાં પોતાને રિસર્ચ કરે સે. અને રિસર્ચ કરીને આ વસ્તુ સાચુ સે કે ખોટું સે બધું જાણે સે, ને પસી મટલબમાં અવે તો ખબર પડે સે કે ભઈ આ વસ્તુ ખોટું સે અને આ વસ્તુ સાચું સે એવું અને પેલા તો લમ્મા જે ન્યુઝ માં બટાવામાં ટુ એજ બધાને એવુ લાગતું કે આજ બધી વસ્તુ સાચું સે, પરંતુ હમણાં આ બઢુ બડાને ખબર પડવા મડી ગઈ સે સોસયલ મીડિયા ના કારણે એટલે એ લોકો થી પણ ખોટું નથી બોલાતું. એટલે બનાવુ ખુબ વધારે એવુ સારુ પડ્યુ સે સોસયલ મિડિયા ન કારણે તમને શું ખબર છે મતલ યુ ટ્યુબ વીસે ને એવુ બઢુ ને ત થોડુંક જણાવસો ને મને.
હા યુટ્યુબ પ એમ જોવા જા, તો આપડે બધા જો આપને કોઈ વસ્તુની જાણકારી નઈ ઓય ને આપને કંઈ રસોઈમાં બય બનાવું ઓય. ને આપને જો નઈ આવડતુ ઓય ને આપણે યુટ્યુબ પર બધું શીખી શકીએ અને નવી નવી વસ્તુ આપણે જાણી શકે આપને કોઈ મૂવી જોવી ઓય ને બધુ યુટ્યુબ પર બધે આવી જાય છે ને આ પને થિયેટરમાં જોવુ જાવુ જોવુ પડે. ને આપડા ત્યાં પર્સ પઈસા ખર્ચાય છે, એના કરતા આપણે જો યુટ્યુબ પર જોઈ લે ન તો આપણા પઈસા બી બચી જાય ને આપડણે બધુ જોઈ બી શકતા છે, સોશિયલ મીડિયા એટલે ખુબ જ હારુ વસ્તુ કેવાય છે અને આપણે અઈયાં ઘરે બેસી બે બધુ વસ્તુ જોઈ સકીએ અને સીખી સકી કીએ છે. ને આપડે એમ જોવા જઈએ, તો દુનિયાભરના લોકો ખુ સાથે એમ સ એટલે આપણે સંપર્ક બી કરી સકીએ નહીં ઓળખતા હોય તો એ લોકોને બી આપ આપડણે જાણી સકીએ એનાથી.
હા તમારી વાત એકદમ સાચી સે અને સોસિયલ મીડિયાનો ઉપયોગથી બીજો તો શું કે મટલબમાં તમને ખબર છે, કે અમણાં જે ઇન્સ્ટાગ્રામમાં બધા જે રીલ મુકવામાં લાગ્યા છે. તો જેથી પણ ખુબ જ વધારે એવુ સારુ પણ પરી રહ્યું છે, કારણ કે પેલા શું બધાનું પ્રમોશન નેવું કરવાનું હતું દુ કાનનું ને કંઈ પણ પેલા બધાને મતલબ એમ તેમ બઉ જવું પડતું હતું, ને બધા કાગરિયા ને એવ બધું લા હ પડતાના ઘરે ઘરે કેવા ને એવું બઢુ જવું પડતું હતું, પરંતુ હાલમાં સુ કે સોસયલ મીડિયા મતલબમા એં ન્ટાગ્રામમાં સે ને રીલ નો સેક્સન ને એવો આવી ગીયો સે, તો તેનાથી બઢા સું કે એકબીજા મતલબ રીલને એવું બનાવી આપતા હોય છે ને તેનાથી શું જેટલા પણ લોકો આજુબાજુ ના હોય જે પણ ફેમસ હોય તેમને મતલબ કોન્ટેક્ટ કરીને પોતાની રીલ બનાવી આપવામાં આવે છે એટલે તે લોકો મતલબમાં ખુબ જ વધારે એવું સારું પડી જાય છે અને કેઠ પણ વધારે મતલબમાં મઠામણ કરવાની જરૂર હોતી નથી અને જો પોતે પણ રીલ બનાવીને મૂકી દે તો પણ ખુબ જ એવું સારું પડે અને પૈસા ન પણ બચાવ થઈ જાય છે અને પેલા શું કે બધા કાગળિયાને છા આપવા પડતા હતા અને બધાને ઘરે ઘરે આપવા જવું પડતું હતું ત્યારબાદ એ લોકો મતલબ પેપર મને એવું આપવા પડતું હતું પરંતુ હવે પોતાની ચેનલ બનાવીને પોતાના અકાઉન્ટમાં અપલોડ કરીને આપ પોતાનું કોઈ પણ બિઝનેસ પણ પ્રમોટ કરી શકી એટલે સોશિયલ મીડિયા ખાલી મતલબમાં આપડે રીલનેવ બધું જોવા સારું ઉપયોગ ન કરવો જોઈએ આ બાબત માટે પણ ઉપયોગ કરવો છે અને તમને ખબર છે કે આજના જે યુવા પેઢીઓ છે. એ ખૂબજ વધારે એ મતલ રીલને એ ખુબજ વધારે જોવા લાગી છે. અને બીજું બધું ધ્યાન નથી આપતા તમારે શું કેવું છે આ બાબત ઉપર
હા તમારી વાત તો એકદમ સાચી છે અમારે ત્યાં બી હાલમાં જો તો હ અહિયાં હમણાં કોમ્પ્યુટર ક્લાસ કરતી હતી તેના બી અલગને મતલબ કરવું હતું તો અલગ બી મતલબ મંગ એટલે કીધું હતું તો એ આલગબી પ્રમોશન કરાવું તે એનાથી ખૂબ જ વધારે ફરક પડ્યો અને આપણા પ્રમોશનથી કેટલા લોકોને ખબર નહીં હતી તે લોકો બી મતલબ આવતા તયા પ્રમોશન તે સારી વસ્તુ કહેવાય અને એનાથી જો બધા આજકાલ તો સોશિયલ મીડિયા થી જોઇન જ હોય છે. તેના કારણે બહુ બધાને ખબર પડે અને એ બધા આવે છે તે સારી વસ્તુ કેહેવાય છે. આપડા એટલે શિક્ષણ માટે બી આ સોશિલ મીડિયા સારુજ છે ને આપડે જો ભણવું હોય જો આપણે કોલેજમાં જતા હોઈએ ત્યાં તો આપણને હરખું ભણાવવામાં તો નહીં આવે તે એટલે આપણે સોશિયલ મીડિયાથી બી ભણી શકીએ અને હારા એન્ડ માર્ક મેળવી શકે સોશિયલ મીડિયા એટલે ભણવા માટે બી બહ સારી વસ્તુ કહેવાય છે.
હા તમારી વાત એકદમ સાચી છે કારણ કે તમને ખબર છે સોશિયલ સોશિયલ મીડિયા એ વસ્તુ એવી બની ગઈ છે આજકાલ કે બતલબ ભણવા માટેનું એું બધું પણ ખુબ જ વધારે એવું જરૂરી બની ગયું અને
મને
જો મારી વાત કરું તો હું પણ એ મતલબ યુટ્યુબ પરથી ન્યૂઝ વધારે ભણું છું કારણ કે કઈક વાર આપણા મતલબમાં સર ટીચર લોકો એટલું બધું સમજાવવાનો ટાઈમ પણ ના રહે અને સારીીતના અમુક સર ટીચર લોકો સમજાવતા પણ નથી તો જેથી કરીને આપણે યુટ્યુબના માધ્યમથી ખૂબ જ એવું સારી રીતના શિક્ષણ પણ મેળવી શકીએ અને યુટ્યુબમાં મતલબ કેટલાક કોર્સ પણ એવા આવે છે તેમાં ખુબ જ વધારે એવી ઓસી ફીસ આવે છે. તો આપડણે ટ્યુશન જવાના કરતા આપણે તે જે કોર્સ લઈ લેશું છે તો ખુબ જ વધારે એવ સારું પડશે કારણ કે ટ્યુશન જવાથી આપણી ફીસ પણ ખૂબ જ વધારે એવી ચૂકવવામાં આવે છે પરંતુ જો આપણે એવા બધા કોર્સ લઈ લેશું તો તેમાં ઘરે બેસીને આપણે શાંતિથી બની શકીએી અને તેમાંથી પણ ખુબ જ વધારે રિઝલ્ટ પણ જોવા મળ્યા છે હણાં હાલમાં તો એટલે મરે તો એ જ માનવ છે કે આપણે તે કોર્ષ લઈ લેવા જોઈએ અને સોશિયલ મીડિયા નો ઉપયોગ આપણે બને ત્યાં સુધી છેને આપ ભલાના સાર ઉપયોગ કરવો જોઈએ બાકી તો સોશિયલ મીડિયા મતલબ આપડે બધા મતલબ વિડીયો જોવા સારું અને એન્ટરટેનમેન્ટ સારુ તો ઉપયોગ કરીએ જ છે. પરંતુ પોતાના ગ્રોથ માટે પણ ઉપયોગ કરવો જોઈએ તમારે શું કેવું છે આ બાબત ઉપર,
હા તમારી વાત તો એકદમ સાચી છે આપણે એના માટે તો ખ ખૂબ જ જરૂરી છે જો આપણને જો આપણને એમ સરકારી કોઈ ગવર્મેન્ટ જોબની તૈયારી કરવી હોય તેના માટે આપણને માહિત માહિતી જો મેળવવી હોય તો આપણને જલ્દી મળતી નથી ને સોશ સોશિયલ મીડિયા પર શું છે. જો કોઈ જગ્યા ખાલી હોય ને કોઈ એક્ઝામ જો આવતી હોય તો સોશિયલ મીડિયા પર સૌથી પહેલા આવે તે વસ્તુ આપણને સૌથી પહેલાં એમ ખબર બી પડે તે હારું કહેવાય છે એમ જો સરકારી યોજનાઓને મહત્વપૂર્ણ એટલે માહિતી આપણને ઝડપી મલે છે. તે બધી વસ્ તું એમ હારું છે. ને એક તો સોશિયલ મીડિયા થી આપણું મનોરંજન માટે વિડીયો, ફોટો અને ગીતો જોઈ શક કાય છે અને એનાથી આપણું ટાઈમ પણ ટાઈમ પણ પસાર થઈ શકે છે. અને નોકરી અને કારકિર્દી સંબંધિત કોઈ બી માહિતી જો આપણને કરવું હોય તો એના પર મલી શકે છે. કંઈ બી આપણે એમ શીખી શકીએ. ડાન્સ થઈ ગયું, આપણને ગાવું હોય, કંઈ બી એમ કરવું હોય તો તેનાથી આપ પણે હારું જેવું શીખી શકીએ અને જોઈને સમજી પણ શકીએ છે. એમાં જો આપણને કોઈ ઓનલાઈન માર્કેટિંગ અને એવું કોઈ વ્યવસાય જો કરવો હોય તેમાં ખુબ જ સારું કહેવાય છે. તો એમનાથી આપણે સોશિયલ મીડિયા થી કરીએ તો ખૂબ ઝડપી ગ્રોથ થાય છે, ને એમ સારું કહેવાય છે.
હા. તમે ખુબ જ સારી રીતના મને જણાવ્યું. જેથી કરીને મેં પણ જો હવે કપડાંને એવું કંઈ પણ લેવાનું હોઉ ને તો હવે સે ને પહેલા સોશિયલ મીડિયા ઉપર સારી રીતના રિસર્ચ કરું છું. અને કયું કપડું સારું આવે છે, ક્યાં કંઈ એપ પરથી લેવાથી સારું પડે સે તો એવું બધું મેં જાણકારી લઈને પછી જ બધું કપડાંનું એવ બધું પણ લઉં છ છું. અને જો આપણે મતલબમાં ઓનલાઈનને એવું બધું વસ્તુ ખૂબ જ સસ્તું પણ મળે છે. તો જેથી કરીને તે પણ સારું કહેવાય. અને બીજું તો શું કે આપણે મતલબમાં જે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ, તો ખૂબ જ વધારે એવું આપણે જીવનમાં આગળી વધી શક કીએ. જો કારણ કે જો જે સોશિયલ મીડિયા નો ઉપયોગ નથી કરતા તે મતલબ ખાલી આપડા જે ગામની વસ્ તું સે એ જ જાણી શકે છે, પરંતુ જે સોશિયલ મીડિયા નો ઉપયોગ કરે છે તે આપણા દેશના બહારની વસ્તુ પણ જાણી શકે સ તો જેથી કરીને સે ને આપણે જો આપણે દુનિયાની ખબર રાખવી હોય તો આપણે સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેવું પડે. અને સોશિયલ મીડિયામાં મતલબમાં મે એક્ટિવ રવને એવો મતલબ નથી કે આપણેે બધા વિડીયો જોયાં જ કરવાનું. પરંતુ એટલું એક્ટિવ રહેવાનું કે જેનાથી આપણને ખાલી ખબર પડી શકે. શપરંતુ આપણે પોતાનું હા કામ તો જારી જ રાખવું જોઈએ. પણ અને આખો દિવસ તેમાં લાગી ન રહેવું જોઈએ.
હા તમારી વાત તો એકદમ સાચી છે. પણ એક તરફથી આપણે જોવા જઈએ ને તો આપત્તિના સમયમાં જો મદદ અને માહિત ઝડપી મલી શકે જો આપણે કોઈ મુશ્કેલીમાં હોઈએ અને આપણને જો કંઈક થયું હોય તો તે જગા પર સોશિયલ મીડિયા એમ ખૂબ જ જરૂરી એમ સારી વસ્તુ કહેવાય છે. જો આજની જ વાત કરીએ તો આપણા ત્યાં કેટલું વરસાદ થાય છે. અને તેના કારણે નદીઓને બધી ફૂલ થઈ ગયું તો રસ્તો બધા બંધ કરી દેવામાં આવ્યો છે. અને એના કારણે કેટલા લોકો એમ ઘરે નથી પહોંચી પાતા, તે વસ્તુ એકબીજાને કોલ કરીને એમ કહી શકે. સોશિયલ મીડિયા એમ ખૂબ જ સારી વસ્તુ છે. અને તેના કારણે જો એમ કોઈ હેલ્પ બી જોઈ તી હોય તો એમ સરકારે આ લોકને હેલ્પ કરે ને, સોશિયલ મીડિયાથી એ લોકો બધી વસ્તુ એકબીજાની શેર કરી શકે. તેના માટે તો સોશિયલ મીડિયા ખૂબ જ સારી વસ્તુ કહેવાય છે, આજના જમાના માટે તો.
હા તમારી વાત એકદમ સાચી છે. અને આ બધી વસ્તુથી આપણું મતલબમાં ખૂબ જ વધારે એવું પૈસા પણ બચી શકે સે, અને આપણે સોશિયલ મીડિયા ઉ પયોગ કરવા માટે પણ પહેલા તો બીજું તો શું કહે, પહેલા આપણે રિચાર્જ ને એવું બધું કરાવવું પડે, અને ઈ બધા પૈસ ત્યાં તો થોડાક તો જાય જ છે. પરંતુ આપણે સોશિયલ મીડિયાને આપણે બીજી રીતના એવી રીતના નો જોવું જોઈએ. સોશિયલ મીડિયાને આપણે એવી રીતના જોઈ છે કે આપણે તેમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છીએ. અને બીજી બધી વસ્તુ જાણી રહ્યા છે. તો મતલબમાં પૈસા તો થોડુંક ઇન્વેસ્ટ ગમે ત્યાં કરવું જ પડે. અને તમને ખબર જ છે કે આજકાલ તો ફોન વગર કોઈ પણ તું નથી. અને ફોનનો ઉપયોગ ગમે ત્યાને ગમે ત બધા કરતા જ રહે છે તો જેથી કરીને અમણા આ આવતી જે પેઢીઓ આવવાની છે તો તે લોકો પહેલા થી જ ખુબ જ વધારે ફોન ને એવું જોવાનું છે. તમારે શું કેવું છે?
હા તમારી વાત તો એકદમ સાચી છે આજના બાળકો માટે આપણે જોઈએ તો આ લોકો માં કોઈ જમતા બી નથી આ લોકોને જો ફોન આપે તો જ એ લોકો જમે છે. નાના બાળકો બી આજે મતલબ સોશિયલ મીડિયાથી જોઈન છે એવું બી નહીં થવું જોઈએ કે આ લોકો મતલબ નાનપણથી આટલું ફોન જોઈ છે. કે આ લોકો મોટા થતા હતા ભણવાનું બી એ લોકો એટલું નહી કરશે ને હમણાંથી તો ના ના બાળકોને ફોન એવું નહી આપવુ જોઈએ પણ સોશિયલ મીડિયા થી એ લોકો નાના છે એ લોકો બધું એમ શીખી બી શકે છે જો પેરેન્ટ્સ આ લોકોને એમ મોબાઈલમાંથી શીખવે તો આ લોકો કેટલું બધું મતલબ શીખી શકે છે ને સારી વસ્તુ બી છે ને એ એક તરફથી જો વધારે યુઝ કરે તો આપણા માટે ખરાબ વસ્તુ બી કેહેવાય છે. ને પણ એમ સોશિયલ મીડિયા એક તરફથી જોવા જઈએ મિત્રો અને પરિવાર સાથે ફોટો વિડીયો અને વિચારો શેર કરી શકાય એવું એવા એવા માટે તો સારી જ વસ્તુ છે.
હા તમારી વાત એકદમ સાચી ચાલો આપડે મતલબ બીજા દિવસે સારી રીતના આ બાબત ઉપર વાતચીત કરીશું
હા સારું ચાલો